હ તું કે જમવાનું બની ગીયુ?
ના રે મને પૂછે છે. રસોઈ બની ગઈ એમ.
હ.
મેં રસોઈ નથી બનાવી હજુ મારો વિચાર હતો બાહાર જવાનું કઈક પી્ઝા કે કઈક લેવા.
હા.
અત્યારે થોડી લેટ થઈ ગયું છે. અ ઘરમાં પણ કોઈ છે ને એલી જ છું ને પાપા પાપા છે.
તો ઓનલાઈન ઓર્ડર કરી ના.
ઓનલાઈન ઓર્ડર તો જો ઓનલાઈન ઓર્ડર કરું ને તો ઘરે તો આવી જાય બટ જે જગ્યાનું ફેમસ હોય છે. જે જગ્યાનું ભાવતું હોય એ થોડી દૂર છે.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
પર હા. તો નનેતી આવશે ને!
તો અડધે લગી તારે જવું જો સર એને કહી દેવાનું અહિયાં સુધી પહોંચાડી દે.
બોહ ડાય રે એના કરતા જને ખાઈ આવવાવામાં શું વાંધો?
અહીંથી જા પછીને ઓર્ડર દે બને. એ પછી તું ખા તો મોડું થઈ જાય.
ના એમ તો ત્યાં પીઝા અવેલેબલ જ હોય છે. ડાયરેક્ટલી એમ કઈ વધુ વાર નથી લગાડતા. ત્યાં બટ કન્ફ્યુઝન એ જ છે. કે, પાપા માટે રસોઈ બનાવી જ પડશે. એમને બહાર ન અલવ નથી. તો પછી એમ થાય યાર એટલા માટે ક્યાં જવું લેવા?
તો એકમાટ રસોઈ બનાવવામાં કેટલી વાર લાગે બનાવી નાખો.
એ તો હું મેગી પણ બનાવી લઉં.
પપ્પા મેગી ખાય?
નહી એજ પ્રોબ્લેમ છે ને યાર એમને જે દેવાનું છે ને એ મને નથી ભાવતું.
હા.
ને એમના માટે તો કઈક તો બનાવવું જ પડશે એમને એ છે ને મતલબ મજા જે એવું નથી ને તો એમને રાઈસ ઓછો દેવાની છે રોટલી શાક ને એવું જ દેવું પડે.
હા.
મારે એવું ખાવાનું મન નથી. કઈ નહી તો જોઈએ અવે. એવું લાગશે તો જાજો ટાઈમ નથી થ્યો, જઈ આવશું હવે. વાંધો નથી એ. તમારે રસોઈ બની ગઈ?
મારે નઈ. મેં કીધું કે બનાવવાનું છે શું, પણ બેને કઈ સરખો જવાબ ન દીધો તો પછી હું વિચારમાં પડી ગયો શું બનાવું.
ઓ એવું છે. શું શું અવેલેબલ છે. કંઈ હેલ્પ કરું?
કંઈ પણ નહીં. એક બટેકુ છે ખાલી!
અ, ઓન્લી એક બટેટું. ટમેટો કે કાંઈ છે નહીં?
ક બપોર જ બનાવી નાયખું મેં, ન એટલે તો પછી વિચાર કયરો કે બાર થી કઈક મગવી લઈએ.
ઓ એવું છે. બટ તું કે મતલબ ઘરમાં કોઈ છે નઈ?
કોઈ નહી.
એમ વાત નથી. બહારથી શું ઓર્ડર કરીશ એમ?
કરશું, કઈક આમ જ કઈંક કઈંક.
ઓકે. તો અત્યારે રસોઈ અત્યારે નથી બનાવીને?
કાંઈ નથી બનાવના અમે.
ઓકે. સારું. બાકી બટેટાની શાક બપોરે બનાવીયું? ઓકે સારું મતલબ શાકભાજી માટે કાંઈ છે નઇ.
ઉગાડીશ અને રોટલી બનાવી નાખીશ એટલા થઈ ગયું.
ઓકે. એમ તો પછી દાળ પણ બનાવી શકે ને યાર.
હા, હા.
નેટવર્ક લો લાગે છે થોડુંક. હમ્મ અ તમારા ઘરે જીરા રાઈસ, દાળ ફ્રાય નથી ખાતા કોઈ?
ખાઈએ છેને.
હમ્મ.
પણ બહારથી પણ બહાર થી મુકવવાનું એટલે પછી ઘરે એટલું બધું નથી બનાવવું એમ ખાલી પપ્પાના કાપડા માટેચ એમ.
ઓકે સારું, બાકી જ જે ભૂક ના હોય ત્યારે જીરા રાઈસ દાલ ફ્રાય બનાવી પણ નાખોને તો ઈ ચાલે એમ.
હ મારે વધારે ભૂક ને ત્યારે મારે એ જોયે. બહજ
ઓકે. તને બનાવતા આવડે છે?
જીરા રાઇસ બનાવત આવડે દાળ ફ્રાય નથી આવડતી.
તો દાય થાઈ કોણ બનાવે સિસ્ટર.
હા.
તને તો સ્વીટ વસ્તુ બનાવતા આવડે છે ને ચાચી
હા, હમણા જ બનાયવી તી. જો કેવું થ્યુ પરમદી છે ને, દૂધવાળો છે ને અમારે, આયવો નતો થોડાક દિ પેલા. તો પછી એને કીધું અમે પેલા કે દૂધ નથી આયવું આમ, તો તણે કીધું સવારે દઈ જાવા. તો રાતે અમ બીજું દૂધ લઈ આયવા તા. તો રાતે બીજું દૂધ લઈ આયવાન્ તો ગરમ કયરુન તો દૂધ ફાટી ગ્યું. તો પાછું બીજું દૂધ લેવા ગ્યા. તો ફા એકદમ દૂધને એમ નેમ મૂકી દીધું મેં કીધું હું રાયતો પેળો બનાવીને ખાઈસ. તો કોઈ નથ ખાતું વધારે. તો હું એકલી ખાઉ, મન ભાવે. તો પછી મને એમ કોઈ કે કે આનું કંઈ. ડોડોવેડો કંઈક બનાવી નાખુ મેં કીધું, બધાયને ખાવું લાગે મેં કીધું. દૂધ હાવ ઓછું લીધું તું. તો એ ફાટી ગયો ને પેડો બયનો તો. થોડોક એવો એમ બે ચાર જણાન થાય એટલું. તો બનાવી નાયખો મેં કીધું જેટલા ખાઈ એટલા. તો પછી બધાઈને દીધું તો બધાને ભાયવું. પપા પપાએ ખાધું. મે કધું પપ્પા હું લાગે, તો પપ્પા કે દૂધ નો પેડો હોય. મેં કીધું એવું. મને ય નથી ખબર મે હું બનાયવું.
સરસ થઈ જાય એ તો.
હા.
હ મારા ઘરે ય મારા મમ્મી બનાવ તવે.
હમ્મ.
પણ એમાંથી ફાટેલા દૂધ માંથી પનીર પણ બનાવી શકાય છેવ.
અ વા વા
હમ્મ પનીર પણ બહુ સરસ થઇ જાય એમ.
હા. થઈ જાય પણ મનો પેડો વધારે પડે તો હું કેમ ક પટેલા દૂધમાંથી પાણી અલગ કટ નાખું પછી પાછું ધોઈ નાખું બે ત્રણ વાર અને પછીને એમાં શુગર નાખી ગરમ કર પછી બની જાય મસ્તોનો પેડો.
હા મારા મમ્મી બનાવતા હોય ખબર છે મને બહુ ટેસ્ટ સરસ ત આવી જાય એમાં પણ તે ઈલાયચી પાવડર એડ કરી હોય ને કા પછી જે ભાવે એસ એક બે ટીપા ઓ તો બહ સુપર લાગે ફ્લેવર આવી જય ને એમાં. દૂધની સ્મેલ ના આવે. એવી રીતના કઈ એસન્સ, કે એ ઇલાયચી પઉડર એડ કરી હોય તો?
એક ગ્લાસ પી જજ
તને ભાવે છે. બટ, ઘરમાં બધાને ભાવે, ન ભાવે. અમુકને દૂધ સાવ નથી ભાવતું. જો, મને દૂધ ની સ્મેલ પણ આવે ને તો, ઉપકા
તો પણ, દૂધ માં શુગર નાખી ને પી પીવાયના.
તો ને
હા.
તો એ દૂધ ની સ્મેલ તો આવે નહી તુ સુુગર ના કે પછી હની ના તો સ્મેલ દૂધની તો આવે જ.
હમ્મ અવે
હ.
બ હ હ લઈ. ચીવડ વગેરે. દૂધ ગરમ કરીને. બ્યુંબો જરાક
હા મારી પ્રોબ્લેમ જ એ છે મને છાસ ભાવે, દહી ભાવે ઘી ભાવે, પનીર ભાવશે, ચીઝ ભાવે છે. બટ મને દૂધ નથી ભાવતું, આઈસ્ક્રીમ ભાવે શ્રી એ ભે.
દૂધ ની બનાવેલી વસ્તુ ભાવ પણ દૂધ નથી ખાવતો.
સાવું નઈ નને. રસગુલ્લા ની બધું ભાવે. બટ દૂધ ગરમ કરતા ટાઈમે હું ત્યાં ઉભી પણ નથી રતી.
કચનમાં વય જવા એટલેધા કામ પતાવીનેહીયાથી બહારને થોું વાસ પડ તો એ કઈ મુત જ નથી.
એ તો બહુ સારું કેવાય ને નહી કામ તો એવી રીતના જ હું બન કરતી હોઉ બટ દૂધ છે ને સ્લો ગેસ મૂકી દઉ સાવ ગરમ થઈ જાય ને પછી આવીને ગેસ બંધ કરી દઉ બાકી દૂધ પાસે ઉઊભી ના રહું મને એની સ્મેલ મતલબ પેલેથી ન જ.
તો એમું હ હું કેમ કરું આઠ વાગે દૂધ આવી જાય ને. દૂઠા બને એટલેું. કામ કરવા માટે દૂધ તકેલી ચડાવી દઉં એટલે ગરમ થતું હોય ત્યાં સુધી ભાત મૂકી દઉં વચ્ચેના ગ. એટલે ઈ ગરમ. ય ફટાફટ લોટ બાંધ. થી દૂધ દૂધ નીચે ઉતરી જાય દૂધ. પછી. ચોખાડ એ પેલી હોય ને એ પેલા ગેસ ઉપર જવા દેવાની એટલે આપણને થગે ની અડે ની પછી તવ ચ એધી રોટલી કરવા માંડવાની એટલે બધા કમો તારા પતી જાય પછી વાસણ પયડા હોય ને ધોવાના ફટાફટ ધોઈ નાખવાના.
એ તો બહુ જ સારું. કે ભ તારા સિસ્ટર હેલ્પ નથી કરતા કઈ.
પ શાક બનાવી નાખ. કે હું રોટલી દૂધ ભાત ને એવું બધું બનાવી નાખું ખાલી એ શાક બનાવી નાખે.
હા એમ તો શાક નહ એને સરસ બનાવતા આવડે છે હ મેં તારાથી નાની છે ત પછી. તારે જ વધુ કરવું પડે અલ્સરિ ને તમારા બેયનું વધારવાનું કામ ઓલી નાની સિસ્ટર કરતી હશેન?
ના, ઈ પેલા કરતી બઉ. હવે નથી કરતી. હવે શાંત પડી ગઈ એ થોડીક. અત્યાર તો વાં
એવું છે? મેં તો સાંભળ્યું હતું કે બહુ તોફાની છે.
છે તોફાની જ છે એમ. તો પણ હવે કામ વધારતી નથી, વધારી નાખે અમુક વાર. તો સાફેય કર નાખે અવે. પેલા ની જેમ નથી ક ઉપર નાયખુ એમ.
થોડાક દિવસ પેલા છે ને, તારા સિસ્ટરનો કોલ આવ્યો તો મને. તો તારે તારી નાની સિસ્ ટર રોતી રોતી આપણા પાસે ગઈ. તી, એટલે ઓલી પૂછતી તી કોલ ચાલુ છે, તો શું થઈ ગ્યું કે. ત્યાં નાનું ગલુડીયો હતું ઈ મારા
હા ઈ એવી જને વર્લ્ડની
હા એશ કહ કોલ ની એરિંગ ખોઈ આવ્યું પણ ઘરે આવીને એમને એમ કીધું કે ગલુડિયું ખાઈ ગયું એટલે મને એટલી તો ખબર પડી કઈ કે બહુ તોફાની છે
હમ એ ગોલની ખોઈ એ પછી એના ખીજાણા બતા પછી ઉપર એ મારી પાસે મને કે મને બધ ખીજાય હ કીધું કેમ તો મને કે ગોલ્ની એ રિંગ ગલડિય ખાઈ ગયું
એજ કેવ શું લાગે તને કે લુળિયા ખાધી હશે
હ હોય ગઈ મને ના ઈ ગલુડય રમતી છે ને કેટલી વાર ના પડી કે તું ગલુડિયા પાસે જમા જામા તોય ગલુડિયા પાસે ગઈ તો પછી ગલુડિયા ભટકું ભરવા ગય હોય છે કે રમવા ગયા હોય છેનીરે તો આના કાનમાં તરી પડી ગઈ નીચે પછી બધા ગોઈતી તો મડી નહ
હમ
એવું છે
સારું કઈ નહી ચાલ હું કરું પછી કોલ રસ રસોઈ બનાવી લે મારી રસોઈ બાકી છે જોવ એ બહાર થી કઈક લાવું કે તારે એ બહાર થી ઓર્ડર કરવી
હા
કરીએ પછી વાત
હા બજ હા